બસ મજામાં તમે બોલો?
બસ આ પાજામા. એટલું બધું અમે કેવું નહી, કે હમણાં અમે બજાર ગઈ હતી તો પૈસા લયા વગર જ ગઈ હતી. તો હવે પુલી ગહિ પૈસા તો ભાઈ પેમેન્ટ કે રતના કરો તે જ ને આયવુ મેં તમને યાદ ક્યા કે તમે મને શીખાડેલું ડિજિટલ પેમેન્ટ કે ગૂગલ પે કેઈ રીતના વાપરવાનું તો એ વાપરીને મેં મારા પૈસા ચુકવ્યા કેમકે હવે આજકાલ એટલો બધો કોમ્પિટિશનનો જમાનો કે આ પેમેન્ટ વાળું કઈ ખબર જ ની પહેલાના જમાનામાં બધું વાપરેલું નય ને એટલે ખબર નહી પડે આ બધું નવું નવું ટેકનિક આવ્યા કરે એટલે
હા સાચી વાત છે એ પણ આવડવું જ જોઈએ અત્યારના ડિજિટલ જમાનામાં એ બો જ જરૂરી છે તમારે ડિજિટલ પેમેન્ટ આવડતું હોય ને તો તમે કશે બી પ્રોબ્લેમ નહીં થાય કંઈ વાંધો નહીં આવે તમે ગમે ત્યાં પેમેન્ટ કરી શકો. ને ઇવન મોટું પેમેન્ટ પણ એનાથી થાય છે. પણ એટલું ધ્યાન રાખવાનું કે કોઈ ગમે તેને કંઈક ખબર ના પડે તમારા પિનની ને એ રીતે થોડું ધ્યાન રાખવાનું નહીં તો ડિજિટલ પેમેન્ટમાં ઘણીવાર કેવું થાય છે કે ઘણાં લોકો ગભરાય છે કે ફ્રોડ થઈ જાય પણ એ આપણી ભૂલના લીધે જ ફ્રોડ થઈ જાય છે.
હા એ તો છે પણ હવે આ ડિ જિટલ પેમેન્ટ થોડું સાવચેત રહેવાનું કેમ કે ઓટીપી ને એવું બધું આવે એટલે લોકો શું કરે ઓટીપી પોતાનો કે દે એના લીધે બી આ બધા ફ્રોડ કેસીસ થિયા કરે નેમે એટ બધી લિંક અને તો આવે એટલે લિંક પર કોઈ દબાવી તો એ લિંક ખોલી દે તો એમાંથી ફટાફટ બધું ટ્રાન્ઝેક્શન જતું ર જ હમણાં મારો અમારો જ કિસ્સો કેવ કે હમણાં મારે જે છે ને ટ્રાન્ઝેક્શન થઈ ગેલું ભૂલથી હવે ટ્રાન્જેક્શન એટલા બધા લોકોના ખા તા ખોટા ખોટા ખોલી દીધેલા કે કા ટ્રાન્ઝેક્શન થાય તે ખરેખર ચોર પકડાય જ નહી એટલે એટલું બધું હવે આ ડિજિટલ પેમેન્ટ ચાલુ તો થયું પણ એના માટે સાવચેતી બે એટલી ને લોકોની જાગૃતિ બી આપવા માટે ગવર્મેન્ટ બધી કોલર ટ્યૂન ને હું ચાલુ કર્યો છ એટલે ન્યૂઝ ની અંદર બી બધું આવ્યા જ કરે છે થોડી સાવચેતી બી રાખવી પડે આપડે ક્યાં ડિજિટલ પેમેન્ટ કરીએ તો ઓટીપી થી માંડીને કઈ આપવું ની જોઈએ. કેમકે હવે એક ઓટીપી બી જ આપડે ફટાફટ આપે તો બધી અમાઉન્ટ એ લોકો લઈ લે છે આપણાથી પકડાય બી ની એ લોકો
એમાં કેવું કે એ ધ્યાન રાખ વુ જોઈને તમને કોઈ બી આવું તમારા કે કમાં કોઈ ફ્રેન્ડ કે કોઈને બી થાય તો તમે એ લોકોને શીખવી દેવાનું કે સાયબર ક્રાઈમનો જે નંબર છે વન નાઇન થ્રી ઝીરો એમાં તરત કોલ કરીને જાણ કરી દીએ તો એ લોકો જેટલું બને તેમ જેટલું જલ્દી અટ થાય શકે આ ફ્રોડ ટ્રાન્ઝેક્શનને પણ એમાં પછી આગળની પ્રોસેસ તો બહુ લાંબી હોય છે પણ એટલીસ્ટ નસીબમાં હોય તો પાછા મળી જાય આપણા પૈસા.
હા એ તો છે મેં બો સાંભળ્યું છે બધા નું પણ ખરેખર એટલા બધા રોજ ના કિસ્સા આવે આ બાજુ દિલ્હીને આ બાજુ મુંબઈની સાઈડ ના કે લોકો ક કા પકડે પોલીસ લોકો બી કઈ દાદ નહી આપે એટલે આ બધું કરવા કરતા થોડું આપણે સાવચેતી રાખેલી વધારે સારું એટલે જ્યાં જરૂરત હોય ત્યારે જ બરાબર છે કે ડિજિટલ પેમેન્ટ કરો બાકી બધામાં આપણે યુઝ નહી કરીએ તેટલું સારું આપણે પાસે પૈસા હોય તો કેશ લઈ ને જવાનું પણ હવે કોઈ વખત આપડે ભૂલ હોય કે જલ્દી માં ઉતાવળમાં આપણે જવાના હોય અથવા તો ભૂલી ગયા હોય ત્યારે ડિજિટલ પેમેન્ટ કરું સાર બાકી તમે ગામડામાં જાવ તો ગામડામાં તો લોકોને પેમેન્ટ વિશે તો ખબર જ નહી હોય છે. અને લોકો બિચારા આ બધી એ લોકો નેતા ન્યૂઝથી માંડીને ટીવી ને બધું ઓછું હોય છે ગામડામાં, અને એ લોકોને કોઈ બહારથી આવાજ આપડા જેવા જાય તો આપડા જેવા એ લોકોને કે ત્યારે એ લોકોને ખબર પડે છે.
હા. મ હવે ઘણી જગ્યા બધા, શીખતા જ જાય છે કેમ કે તમે એ નાનાથી નાના વેપારીને બી જોશો તમે ભાજી લેવા જાઓ, કે કંઈ બી, બધા પાસે ક્યુઆર હવે આવી જ ગયું છે. એટલે લોકો જાગૃત તો ઘણા થઈ ગયા છે કેમ કે એ લોકોને બી ખબર છે કે, હવે આપણે કોઈ પાંચસો નોટ લઈને આવે તો કઈ રીતે છૂટા આપવાના, પછી એ લોકો તો ના પાડે નહીં છૂટા નહીં આપવાને તો રવા દેવ તમે રી નથી, તમારે બાજી નથી લેવી. તે નુકસાન જાય, અને ગ્રાહક બી જતો રહે, એના કરતા એ સારું કે હું ચાલ ક્યુઆર જ લઈ લઉં, તો મને એટલીસ્ટ પેમેન્ટ કરીને પૈસા તો મળી જાય મારા એકાઉન્ટમાં ડાયરેક્ટ જ આવી જાય અનેને મારે સાચવવા બી ન પડે, એટલે એ જાગૃતતા, ઘણી ચાલે જ છે પછી એ રીતે જ, ઘણી જગ્યાએ ઘણા લોકો ઘણી ઘણી એપ તો હ કે કેશબેક પણ આપે છે એટલે ઘણા લોકો ડિજિટલ પેમેન્ટથી જ પેમેન્ટ કરે પેટ્રોલ હોય કે પછી ક્રેડિટ કાર્ડનું બિલ હોય, બધું ઓઑનલાઈન ગેસ બિલ હોય લાાઈટ બિલ બધું ઓઑનલાઈન પેમેન્ટ થઈ જાય ઘર બેઠા. એટલે કોઈ હવે કેસમાં વ્યવહાર એટલું કરે નહીં, અને એ રીતે કેશ બી ઓછું સાચવું પડે.
હા, ડિજિટલ પેમેન્ટમાં બધું એ બધું તો છે. થોડું બેનિફિટ કે આપડે વધારે મોટી અમાઉન્ટ લઈને જવું નહી પડે, ખતરો નહી રે કેમ કે આપણે હવે બીજા દેશમાં જવું હોય, તો આપડે વધારે અમાઉન્ટ આપણેે જો લઈને ગયા હોય થોડી ચોરાવાની સંભાવના છે, એટલે આ ડિજિટલ પેમેન્ટના લીધે આપડે થોડું, શું કેહેવાય સેફ રહીએ બાકી બહી મોટી મોટી અમાઉન્ટ આપણે ક્યાં બીજા, જગ્યાએ લઈને છીએ એટલે એના માટે આપણે આ થોડું ડિજિટલ, પેમેન્ટ વિ થોડું જાણકારી મળે તે સારો, ને હમણાં તો એટલું બધું એટીએમ થી માંડીને બધું ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એટલું બધું આવી ગયું છે, કે વાત નહી પૂછો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ન બી એટલો યુસેજ થાય છે, કે લોકો હવે એ ટી એમ કારડ ડેબિટ કાર્ડ કડિટ કાર્ડ વધારે વસાવા બેઠા છે, એટલે અમુક ટકા મળે બેંક વાળા બી રોજ ફોન કરી કરીને ક્યાં કરે, કે આ બધી સ્કીમ આવી છે તમે આ લઈ લવ કઈ બી પૈસા નહી આપવા પડે, પણ આપણને જ ખબર કે આપડે લઈ લઈએ તો આપડણે આગળ જતા આપણને, ઉધાર કેટલો બધો થઈ જ માથે કે ચાલ આપડણે પૈસા નહી આપવા પડે, એટલે આપડે વધારે અમાઉન્ટ ની બધી વસ્તુઓ લઈ લઈએ જરૂરિયાત નની હોય તો આપણેે એ વસ્તુઓ લઈ લઈએ, એટલે આપણેે
હા એ વાત તો બરાબર પણ ક્રેડિટ કાર્ડ તમે સાચ સાચવીને વાપરો તો, તમારે નુકસાન નહીં થાય, કંટ્રોલ થોડો રાખો તો તમારા પર તો લાલ જ તો કેવું, બેંક વાલા આપવાના છે એ લોકો ટાર્ગેટ પૂરો કરવાનો એટલે કટ્રોલ તો આપણે, જાતે જ રાખવો પડે.
હમ એ તો છે હવે, પણ હવે શું કેહેવાય આપને લાગે લાલચ આવી જ જાય કે આપણને આ પૈસા, શું કે કે આપવાની મળે એટલે આપે આ વસ્તુ જરૂરત નહી મળે ત બી લઈ લીધું, એજ રીતે આપડે ક સામાન ના બ એક સામાન ના બદલે વધારે સામાન આપે લઈને આવી ર, કેમ કે ખબર છે કે પૈસા આપણને નથી આપવા પડે, એટ એટલે આ રીતે આપડે ઓછો ખર્ચોને બધ વધારે ખર્ચો થઈ જાય, એટલે જરૂરત હોય તેટલ જ વસ્તુ લે તો એટલું સારો આપણને, હવે મે આજ કલ શું કે હમણાં મેં ગઈ હતી બોમ્બે, તો મારે પૈસા તો મેં હવે હજાર જ લઈ ગય હજાર રૂપિયા તો એમ જ વપરાય ગયા કેમકે મોંઘવારી એટલી વધી, હવે મને કે ચાલ આ લઈ દઉં છે મારી પાસે તો આ લઈને આની પાસે, પીએમ કે ગૂગલ પે છે તમે સ્કેન કરીને વસ્તુ લઈ લીધી એટલે ખર્ચો એટલો બધો વધી ગયો, ડિજિટલ પેમેન્ટ તો ઈઝીલી આપણને શું કેહેવાય, ઈઝી તો પડે પણ આપડો ખર્ચો બી વધી જાય છે, કે આ વસ્તુની જોએ તો પણ લઈ લઈએ આપણે.
ના એ તો સાચી વાત, એ જ મેં એટલે જ મેં કહેવું નહી કે તમારે પોતે જે થોડું ધ્યાન રાખવું પડે, તો ધ્યાન રાખીને ખર્ચો કરો તો સારો પડે, નહીં તો કેવું કે આપણે ગેર ઉપયોગ થઈ જાય ને એ બધો પૈસા જલ્દી પતા પછી આપણે પાછું ઉધાર લોકો પાસે મામાંગવો પડે. એટલે ડિજિટલ પેમેન્ટ એમ સારું પણ છે પણ તમે ધ્યાન નહીં રાખો તો તમારા માટે એ દુશ્મન પણ બની શકે
હમ એ તો છે હવે આપડે જ બધી ઘરની વસ્તુઓ લઈએ તો એટીએમ ડેબિટ કાર્ડ પર લઈ લઈએ તો કે પછી ધીરે ધીરે લોન ઈ એમ આઈ ચુકાવીએ એમ કરીએ એટલે અમે બી એવું જ કર્યું બધું ઘરની જે લીધું બધું ધીરે ધીરે એના પર લઈ દીધું એટલે ધીરે ધીરે ઇન્સ્ટોલમેન્ટ ચુકાવી એ લોકો મોબાઈલ થી લઈને, સ્કૂટર થી લઈને, બધું જ એ ડિજિટલ પેમેન્ટને એનો જ યુઝ કરે છે થ ઈઝીલી પડે આપણને માથે થોડો બહુ જ ઓછો પડે હવે એક સાથે પૈસા આપવાના તો આપે પાસેટલા ઓધા નહી મળે એટલે આ રીતે ડિજિટલ પેમેન્ટ કરીને અથવા તો ઇન્સ્ટોલમેન્ટ પર કાઢી લઈને એ રીતે થોડી થોડી ચુકવણી કરી કાઢી આપણે તો ઈઝી પણ તમે પણ હમણાં કઈક કાઢી લીધી તે મને જાણવા મળ્યું ને
હા એ મે ઓનલાઈન પેમમેન્ટ કરીને જ લીધેલી એ રીતે જ કે મારે કેવું હોય અહીંયા સસ્તી નહીં મળતી હતી તો મારે બીજેથી લેવાની હતી તો હવે ત્યાં સુધી તો દર વખતે ઓફિસમાં રજા પાડીને જવાય નહીં એટલે પછી એ ટ્રાન્ઝેક્શન ઓનલાઈન જ કરેલું પણ કેવું કે પહેલાં ચેક કરી લીધેલું કે સો રૂપિયા નાખીને કે તમારું જે એકાઉન્ટ છે ને એમ સામેવાળાનું કન્ફર્મ કરી લીધું પછી જ મોટી રકમ નાખી કે મારી એ રકમ બીજાના એકાઉન્ટમાં નહીં જતી નથી ર નહીં તો કેવું કે અડધા લોકો કેવું આપણે પૈસા જોઈને વાપરી કર પછી કે મારામાં તો નથી આવ્યા એવી રીતે આપણને ઓલ્લું બનાવીને આપણા પૈસા બી જતા રહે ને જે લેવી હતી ગાડીથી બી નહીં લેવાય એટલે એ પણ એક ધ્યાન રાખવું પડે ડીજી પેમેન કરો ્યારે
હા હા એ તો છે કેટલે હમ એટલે બધું હવે એટલી બધી ફેસિલિટી આવી ગઈ પણ સાવચેતી પણ એટલી રાખવી પડે એટલે આપણે રોજના આ ન્યૂઝ ને એવું બધું જોયા કરે એટલે ખબર પડે કે આ બધા ફ્રોડ આ થયું ડિજિટલ પેમેન્ટ આવી તો ગ આપણને ઈઝી થી ઈઝીન તો વે છે પણ આપણને થોડો માથે ખતરો બી છે કેમકે એટલા બધા ફ્રોડ કેસીસ આવ્યા કાર કે વાત નહી પૂછ્યું કે આ ડિજટલ પેમેન્ટ લીધે આ થયું આ લિંક થઈ ગયું તો લોકોના એટલા બધા પૈસા જાય કે એના લીધે બી થોડું છે પણ એક આપણેે શું કેહેવાય કે થોડું ડિજિટલ પેમેન્ટથી બેનિફિટ બી છે અને ગેરફાયદા બી, હવે તો એટલી બધી ટેકનિક આવી ગયેલી છે કે એના લીધે ફટાફટ જો વધારે અમાઉન્ટ હોય તો પોલીસ વાળા પકડી પણ પાડે છે. એટલે આપડે બી થોડું સાવચેતી રાખીએ તો થોડું સારું તમે પણ આ આ બધું ન્યૂઝ જોઈ સાવચેતી રાખો તો સારું
સારું હું ધ્યાન રાખીશ સાલું ચાલો
હા ચાલો